હલો
હા, બેહેન ક જય શ્રી કિશન
જય શ્રી કૃષ્ણ બેન કેમ છો?
હું પણ મજા માં છું, તમે કેમ છો બેન?
મજામાં છું. આજે આપણે તમારી સામે ખૂબ મહત્વના અને આજમા સમયના વિષય પર વાત કરીએ, આવુ છું આપણા ભાષણનો વિષય છે. મેન્ટલ હેલ્થ અર્થાત માનસિક સ્વાસ્થ્ય છે.
એકદમ સાચું ક્યું તમે ઘણા લોકો માને છે કે માનસન શારીરિક રીતે સ્વસ્થ હોય તો એ સ્વસ્થ છે. પણ એ પૂર્વ સત્ય નથી તો, એ આપણું મન દુઃખ હો જાય. તનાવ હોય, ડર ના જ જીવતું હોય તો શરીર પણ ધીરે-ધીરે અ જલ અનુભવ લાગે છે એટલે કરવાનું જ હું, કે સ્વ, સ્વસ્થ મન સ્વસ્થ જીવન.
એકદમ સાચું કીયુ મિત્રો આજની ઝડપી જીનશૈલી સ્પર્ધા મોબાઈલ, સોશિયલ મીડિયા અભ્યાસ નો ભાગ, ડનો ભનો, નોકરીની ચિંતા પરિવારની જવાબદારી અને અ આર્થિક સમસ્યાઓ ના કારણે અ ઘણા લોકો માનસિક તનાવ તે સામના કર અફસોસની વાત એ છે કે આપણ માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલીને વાત કર્યા નથી.
એકદમ સાચું ક્યો તમે. કોઈને તાપ આવે તો ડોક્ટર જ પાસે જાઈએ. હાથ તૂટે તો ઈલાજ કરાવીએ પણ મન દુખે ચિંતા સતાવે રાહત રાતે ઊંઘ ના આવે તો આપણે એ એનું છુપાઈ દઈએ આ આદત બદલાય જરૂર છે કે
એકદમ સાચી વાત છે તમારી વાત ઘણી સાચી છે માનસિક સ્વાસ્થનો અર્થ ફક્ત માનસિક બીમારી નથી એને અર્થ છે ખુશ રેવું. નામને યોગ્ય રીતે સં સંભાલનો સાચા નિર્ણય લેવા અને સંબોધન સંમ પ્રેમથી નિભાવવા
બિલકુલ સાચુ કહ્યુ તમે. અને એક વિદ્યાર્થી જો હંમેશા ડરમાં રે એ સારું ભણી શકતો નથી. એક કર્મચારી જો તનાવમાં હોય એ કામમાં ધ્યાન ન આપી શકે. એક માતા-પિતા જો માનસિક રિશ્તે સે પરેશાન હોય એ પરિવારમાં પણ અસર કરે છે એટલે માનસિક સ્વાસ્થ્ય બધ્ધા માટે જરૂરી છે.
એકદમ સાચ્ચી વાત કહી તમે. આપણે માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે દરરોજ થોડો સમય આપણી જાત માટે કાડવો જોઈએ પરિવાર સાથે સમાજ પસાર કરવા મિત્રો સાથે ખુલીને વાત કરીએ યોગ, ધ્યાન, પ્રાર્થ ના, સંગીત સાંભળવું, પુસ્તક વાંચવું અને ઊંઘ લેવી આ બંધુ મનથી શાન રાખે છે.
એકદમ સાચું ક્યો જો તમને લાગે કે તનાવ વધી રીયો છે. તો મદદ માંગવાનું ક્યારેક સર્મ ના માનવી. પરિવાર મિત્ર શિક્ષક અથવા પાઉલસર સાથે વાત કરીએ કમજોર નથી પણ
એકદમ સાચી વાત કહી બેન, અ હર આપને એ સમજીએ કે માનસિક સ્વાસ્થ્ય ખરાબ થવાના મુખ્ય કારણ શું છે બેન?
બિલકુલ સરસ ક્યું તમે મને બેન કેય. સો સૌથી પેલા કારણ એ છે કે ત વધારે તનાવ વિદ્યાર્થી રોજાના રિક્ષાનુ તનાવ યુવાનો કરિયરનું ચિંતા, માતા-પિતાના પરિવારની જિમ્મેદારી અને પણ એકતા યા વરદાન કારણોથી માનસિક દબાવ વધે છે.
એકદમ સાચી વાત કહી બેન, બીજું કારણ એ છે કે સોશિયલ મીડિયા આજે ઘણા લોકો મોબાઈલ કલાકો સુધી સમય પર પસાર કરે છે. બીજાની સફલતા પૈસા અને જીવન જોઈને પોતાના જીવનથી અસંતોષ અનુભવવા અબ લાગે છે, આ તુલના ખુશીથીની લે છે.
એકદમ સાચું ક્યું તમે. ત્રજુ કારણે ય એ ત્રીજું કારણેય એકતા ઘણા લોકાની આસ આસપાસ ઘણા માસણ માનસન હોવા છતાં પણ છે એ કોઈના એકલા અનુભવ હોય છે કારણ એ હે કે એવી વાત હું સાંભળવાથી તૈયાર નથી.
ચોથું કારણ છે કે ઊંઘના અભાવ પૂરી ઊંઘ ન મલેે તો મન મેં થાકી જાય. ચીડચીડા પણ વધે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કીલ પડે છે.
બિલકુલ સાચું કયું હવે સવારે છે માનસિક સ્વાસ્થ્ય સારું કેવી રીતે અ રીતે રાખી શકાય?
દરરોજ થોડો સમય વ્યાયામ અથવા યોગ માટે દો અથવા સમય સવારે થોડાક મિનિટ ધ્યાન અથવા પ્રાર્થના માટે કરો, પૌષ્ટિક ભોજન લો અને સમયસર ઊંઘ લો પરિવાર સાથે બેઠીને વાત કરી શખો, મોબાઈલનો ઉપયોગ માર્યાદિત રાખ્યો, પર પોતાની ભાવનાનો દબાવ નહી રાખો વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે જરૂર શેર કરો.
બિલકુલ સાચું કયું તમે. યાદ રાખો હસવું પણ એક દવા છે જીવનમાં મુશકીલો આવશેે પણ ધીરજ આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચાર બધી પાર કરી શકાય.
એકદમ સાચું થયું. મહાન વ્યક્તિઓ પણ જીવનના તનાવ અને સંઘર્ષ માંથી પસાર થયા છે પણ એયો
એકદમ સાચું કીધું મેં. જેમ શરીરને તંદુરસ્ત રાખવાનું માતે રોજ કસરત જરૂરી છે. એમભી મનને સ્વસ્થ રાખવા માટે રોજ સકારાત્મક વિચાર, પ્રેમ, શાંતિ અને આત્મવિશ્વાસ જરૂરી છે.
એકદમ સાચી વાત થઈ. હવે આપણે વિદ્યાર્થીઓ અને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત ક રી લેશે. એજ આપણા સમયમાં સ્પર્ધા ખુબ વધી ગઈ છે. માતા-પિતા, શિક્ષક અને સમાજપેક્ષા પણ વધી ગઈ છે ઘણા વિધાર્થીઓ સારું પ્રદર્શન કરવા માટે દિવસ-રાત મહેનત કરે નામ અપેક્ષા પ્રણામ નથી આવે ત્યારે નિરાશા હોય તનાવ અને આત્મવિશ્વાસ ઘટાવે ખડા લાગે છે.
એકદમ સાચું કીયુ. આપણે એક વાત સમ સમજવી જરૂરી છે. પરીક્ષાના ગુણ તમારે કિસ્મત નાકી કરવા નથી. ગુણ જીવનનો એક ભાગ છે. આખું જીવન નથી દરેક વ્યક્તિ પાસે અલગ-અલગ પ્રતિભા હોય છે કોઈ અભ્યાસ સારો હોય તો કોઈ સંગીતમાં, કોઈ ખેલમાં તો કોઈ કલામાં અને કોઈ વ્યવસાયમાં
એકદમ સાચું થયુ ને આપ ઘરમાં માનસિક સ્વાસ્થ્યનું વાતાવરણ બનાયુ જોઈએ. સારે બાલક કોઈ ભૂલ કરે ત્યારે એને ડરાવવાને બદલે સમજાવવું જોઈએ. પ્રેમ, વિશ્વાસ અને પ્રોત્સાહનથી બાળકનો વિકાસ વધારે સારો થાય છે.
એકદમ સાચું કે કામ કરતા લોકો માટે પણ માનસિક સ્વાસ્થ ખૂબ મહત્વ છે. ઓફિસનો તનાવ, લક્ષ્ય પૂરો કરવાની ચિંતા અને સમયનો અભાવ ઘણી વાર થકાન અને છીડછીડા પણ લાવે છે એટલે કામ અને આરામ વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે.
એકદમ સા એકદમ સાચું થયું બેન આજકાલ ઘણા લોકો માને છે કે મદદ માંગવી કમજોરી છે પણ આ વિચાર ખોટો છે મદદ માંગવી એ જ હિંમતની નિશાની છે. જયારે માનવા વધારે ચિંતા ઉદદિશ અથવા ડર હોય ત્યારે પરિવાર, મિત્ર, શિક્ષક અથવા યોગ્ય કે કાઉન્સલર સાથે વાત કરવી જોઈએ
એકદમ સાચું કીયું તમે બેન. આપણે સમાજમાં એક પણ બદલાવ લાવનો જોઈએ. કોઈ વ્યક્તિ માનસિક પરેશાની હોય તો એની મજાક ઉડાવવાને બદલે એનો સાથ આપો એ પ્રેમ ભયો શબ્દ એક તે સીમત અને થોડો સમય કયો જીવન બદલી શકે.
જીવવા માટે પૈસા નામ અને સફલતા જરૂરી છે, પણ મનની શાંતિ એના કરના પણ વધારે મહત્વની. જો અન ખુશ અને નાના નાની વાતો પણ આનંદમય છે.
એકદમ સાચું ક્યુ તમે. આપ અ મા ભાષણમાં અંતિમ ભાગમાં આપણે માનસિક સ્વાસ્થ સ્માર્ટ સમાજની આપણે જિમ્મેદારી વિશે જ વાત કરીએ. આપનો વણી સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે, પણ આ વાક્યમાં માનસિક સ્વાસ્થ્ય નું પન સમાવેશ થાય છે. જો મન શાંત હોય, તો કઠિન પરિસ્થિતિ પણ સરળ લાગે છે. પણ જો મન અશાંત હોય તો બસ સુખ દુઃખનો હોવા છતાં જીવનમાં આનંદ નથી રહેતો.
એકદમ સાચી વાત કરી છો બેન. આજના યુગમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગરુક તા ફેલાવવી ખૂબ જરૂરી બની ગઈ છે. શાલાઓ કોલેજ ઓફિસો અને સમાજમાં આ વિષય પર ખુલીને ચર્ચા થઈ જઈએ. જો કોઈ વ્યક્તિ ચિંતા તનાવને ઉદાસી અનુભવ તુ હોય એ જે મજબૂર બનો એ કરતા કરતા એની વાત શાંતિથી સાંભલવી જોઈએ. સાંબલ પણ એક અ સેવા છે. ઘણી વાર વ્યક્તિને સલા કર તો વધારે એક સારું શ્રોતા જોઈ તે હોય છે.
એકદમ સાચું કીયુ તમે બેન. અને અમ યાદ રાખો જીવનમાં સુખ અને દુઃખ બને આવશે, પણ જેમ રાત ત જેમે રાત પછી સવાર આવે છે એ કઠિન સમય બ એક દિવસ તો જરૂર તતો થાય છે. એટલે ક ક્યારેક આશા ન છોડવાનું. હું પણ નાનો સંદેશ આપું છું. માનસિક સ્વાસ્થ્યની સંભાલ રાખો, કારને કે ખુશમનથી અને ખુશ પરિવાર બને છે. ખુશ પરિવાર થી ખુશ સમાજ બને છે. અને ખુશ સમાજ થી મજબૂત રાષ્ટ્ર બને છે.
એકદમ સાચી વાત થઈ બેન. મને આઈ વિષય પર ચર્ચા કરીને ખુબ સારું લાગું. અં ચલો ત પર પછી અં ચ પછી વાત પછી ફરીએ વાત કરીશ હાં. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.